હલો.
હેલો.
હા મારો અવાજ આવે છે.
હા આવે છે આવે છે મજામાં તમે કેમ છો.
એકદમ મજામાં.
ઓકે.
આપડે છે ને હવે ગુજરાતી તહેવારો વિશે આજે ચર્ચાઓ કરી. કે આપણેે જે ગુજરાતી. તહેવારો છે એમાં અત્યારે હાલના તહેવારોમાં જોવા છેઈએ તો અત્યારે છે ને હમણાં થોડાક દિવસ પછી આપણે રથયાત્રાનો તહેવાર આવશે જે ભગવાન જગન્નાથની રથયાત્રા અમારા અમે જ્યા જે જગ્યાએ રહીએ છીએ ને તે જગ્યાએ. ભગવાન ની રથયાત્રા નીકળે આખા શહેર માં
હમ
અને તે દિવસે છે ને સવાર થી લઈને સાંજ સવારથી એ જે મંદિર છે ને ત્યાંથી એ રથયાત્રા સ્ટાર્ટ થાય અને આખા સિટીમાં ફરે આખા સિટીમાં અને ઠેર ઠેર એ રથયાત્રા નું સ્વાગત થાય ચકે ચોકે
અને પછી એ સાંજે પાછું એજ જગ્યા આવે છે મંદિરે જે જગ્યાએ સ્ટાર્ટ થવાનીય થય હોય ને સવારે
હું.
તે જ જગ્યાએ પૂરી થાય. તો ત્યાં આમ બહુ મજા આવે જોવાની અને અમે અમે હું તો. દર વર્ષે એમાં. એ જાઉં છું ભાગ લઉં છું એ શોભાયાત્રામાં.
બરાબર.
કારણ કે આપણી સાથે ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા હોય. તો અમે એકબીજા ન અમ આપડે. પરિચય થાય તો બઉ મજા આવે એક બીજાને આપડણે નવા નવા પરિચય થાય તો. પછી બીજા દેવાની. ત વાત કરું તો આપણેે નવરાત્રી તો નવરાત્રીમાં તો. ઘણા બધા આમ આપડે રાસ. ગરબા રમવા જતા હોય ડિસ્કો ડડિયા રમવા જતા હોય તમને ખ્યાલ હશે.
ખ્યાલ છે.
પાર્ટી પ્લોટ પાર્ટી પ્લોટમાં છે ને આપણે ડિસ્કો ડાંડીયા નુ પ્રાઇવેટ આયોજન કરતા હોય આયોજકો બી તો એમાં. રમવાની આપે આખા વર્ષ જે પ્રેક્ટિસ કેયરી હોય ને ને નોરતામાં જે મજા. મજા આવે ને રમવાની પછી ફાઈનલમાં ખુબ જ આમ મજા આવે એમાં જો આપણે આપડે એમાં સિલેક્ટ થઈ જાયને જો વિજેતા આપણેે બનીને તો આપડણે જે. ઈનામ મળે ને એનાથી તો આપણેે એમ અલગ જ આનંદ હોય આપણે ખુશીને આમ. ખુ એ ખુશી આપણે એ એનું વર્ણન ન કરી શકીએ આપણેે. જે આપણે મહેનતથી આપણે જે. જીતા હોય ને એનું જે પ્રાઈઝ આપડે મળેલી હોય ને. એનું વર્ણન ન થઈ શકે. અને મને છે ને વધારે પડતો સ મકરસક્રાંતિ નો તહેવાર આવે. એ ખુબ જ પ્રિય છે કારણ કે હું નાનપણથી જ મને પતંગ ચગાવી ખુબ જ ગમે નાન પણ થીજ. પણ નાનપણથી અમારે શું છે કે. અમારું મકાન હતું ત્યાં અગાસી નોતી. તો હું હું હું શું કરું મારા ફ્રેન્ડ જે. ફ્રેન્ડ હતા ને એને ઘરે જઈને સવારથી જતો રહો એના ઘરે. અને સાંજ સુધી ત્યાં અમે પતંગો ચગાવી સવારથી. સવાર છ સાત વાગે ત એના ધાબા ઉપર ચડી જઈ અમે.
પૈસા થે ડીજે વગાડવાનું બી ડી ડીજ. વગાડી ને ભી મજા આવે છે. એટલે હવે પછી પતંગ ચગાવેને લાડવો ખાવાનું બી મજા આવે છે. હેલો.
હું હું. હા તો એમાં શું છે કે ડીજે ને બધું એન્જોય બહુ કરે કારણ કે બહુ પણ એના મમ્મી જમવાનું. બનાવે ને. તો એમાં ઊંધિયું બનાવે તે દિવસે તમને ખબર હોય તો મકરસક્રાંતિ. દિવસે ઊંધિયું બનતું હોય તો ઊંધિયું એક છે ને એક. માન્યતા છે કે ઊંધિયું ખાવાથી એમ મકર સંક્રાંતિ. તે દિવસે ખાવું જોઈએ યાર ઊંધિયું. દરેક ઘરમાં તે દિવસે. તો ઉંધીયુ બનતું હોઇએ જે લોકો નો બનાવતા હોય ને એ લોકો બહાર થી તૈયાર લઈ આવે. ઊંધિયું. અને ખુબજામે એન્જોય કર આખો દિવસ અને સંક્રાંત. ને દિવસે શું બધા લોકો અગાસી ઉપર ચડ્યા હોય ધાબા ઉપર. એટલે આમ એકદમ આમ ડીજે વાગતું હોય અને આમ બહુ મજા આવે. જો ફિલ્મ ના ગીતો ને બધું સાઉન્ડ ને એ બધું. બ વાતું હોય તો બહુ મજા આવે.
અચછી વાત.
તો તમારો શું અનુભવ છે.
અમારો અનુભવ. તહેવારો વિશે આજ અનુભવ છે કે સૌથી મજા તો ગરબામાં જ આવે છે. મસ્ત એકદમ નવ દિવસ ન નોરતામાં રમવાનું. ને મસ્ત તૈયાર થઈને જવાનું. એક બધું.
પછી ત્યાં ગરબામાં તમે રમવા છો. તો પછી ત્યાં ડીજે સિસ્ટમ હોય છે તે કઈ રીતે હોય.
હોય છે હોય છે ડીજે સિસ્ટમ હોય છે પછી. આપણા ગરબાના ગીતો વાગે છે પ બધા મસ્ત અગિયાર બાર વાગ્યા સુધી. ગરબા રમે છે પછ ફ્રી ડાન્સ કરે છે. અને બહુ મજા આવે છે.
હમ હ.
હમ.
પછી આ વખતે તો પેલું આપણે તમને ખબર હતું કઈ નવું નીકળું છે. કે જે ગરબા પૂરા થઈ જાય ને પછી કઈક. નવું કઈક કંઈક ચાલુ થાય ન નામ હું બોલી ગયો છું શું કેવાય. એી આપડે ડ્રોન ઉપર બધા ડાન્સ કરતા હોય. ઢોલ ઉપર રાસ રમતા હોય ખાલી. એ એક નવું આ વખતે આવવું છે તમને ખબર હોય તો. એનું નામ તો હ અમને ભૂલી ગયા છું. એનું શું કેવાય કે એમાં શુંય કે બાર વગ. સુધી એલાઉટ હોય ને બાર વાગ્યા પછી એઉટ ન હોય ડીે. સાઉ પછી બાર વાગ્યા પછી એ બધા ઢોલ ના. તલે પછી રમતા હોય. એમાં સાઉન્ડ ન હોય ખાલી ઢોલ ન ચાલે હોય રમવાનું.
નાાસિક ઢોલગ.
નહી નહી નાસિક ઢોલ નહી એક અલગ જ હોય છે.
બરાબર.
એનું નામ હું બોલી ગયો છું પછી બીજા તહેવારો વિશે તમે શું કેહેશો. તમારો કોઈ ફેવરેટ તહેવાર હોય.
બીજા તહેવાર તો એજ છે કે આપણો આ. રામ ન મમ્મી આવે. પછ વસંત પંચમી આવે મહાશિવરાત્રી આવે પછ ગણગોર જેવું આવે. ત્યાં ગણગુર તહેવાર કેવું છે તે. ચૈત્ર શું ચોથ ના રોજ જેવું કઈ આવે છે. ને સંપૂર્ણ છે ને આ ઉત્તર ભારત. ગુતમાં ખાસ કરીને રાજસ્થાન ન એ બ મુખ્ય તહેવાર છે આ બધું. બરોબર પછ આ રામનવમી જે. ડી થઈ ગઈ ને ત્યાં રામનવમી રામનવમી કેવી છે. એ તે શ્રી રામ ભગવાન ના જે આપણા જન્મો ખબ રૂપે ઉજવવામાં આવી આવે છે બરોબર ને પ બીજું તો થઈ ગયું ગોવર્ધન પૂજા થઈ ગયું. બધું છે તહેવારો તમારું ફેવરેટ તહેવાર કયું છે.
મારો ફેવરિટ તહેવાર તો એક મેં તને જેમ કીધું કે મકરસક્રાંતિ છે. એ સૌથી મારો ફેવરેટ છે પછી બીજા નંબરમાં હું તમને વાત કરું ને. તો એ નવરાત્ર્રી છે જેમાં નવે નવ દિવસ એક આપણે માતાજી ની આરાધના હો એમાં મારા મા મારા જે અંકલ છે ને એ નવ દિવસ અખંડ અખંડ સાધના કરે છે અખંડ માતાજી
બરોબર
એટલે ખબ એ છે શું કરે પેલા દિવસ થી અણજણનો ત્યાગ કરી દે અને છણ ન બંને ન સતત નવે નવ દિવસ સુધી અંજણનોો ત્યાગ કરીને માતાજી ની આરાધના કરતા હોય છે દર વર્ષે
એમ તો જોવા જઈએ તો નવરાત્રી સૌથી બેસ્ટ છે ભાઈ કેમ કે નવરાત્રીમાં આપણે શુંદ એકમથી જે શરૂ થાય છે બરાબર ને આસો સુદ નવમ સુધી ચાલે છે બરોબર ને પછ એ ગરબાનું તો છે જ ને આપડું એ જો સાંસ્કૃતિક કહેવાયને તો નવરાત્રી આપડે ગુજરાત માટે બહુ જ સારું છે એમાં ગીત સંગીત નું બી બહ બધું મિશ્રણ બીજ હોય છે બરોબરને
અને નવરાત્રી એવું છે એક મુક્ તહેવાર છે બરોબર ને ભાઈ તો નવરાત્ર માં જેટલા બી ગાવતા ગરબા રાસ ગીતમાં પણ શાસ્ત્રીયતા હોય છે એટલે શાસ્ત્રીયતા એટલે કેવું કેમ સાંસ્કૃતિકો જે હોય ને ગુજરાત ન સાંસ્કૃતિક જે મેન કહેવાય તે વસ્તુ આમાં આપણને જોવા મળે છે એમ ઓરિજનલ ને નવરાત્રીમાં એકતા બી હોય છે અને સત્ય પર સત્યના વિજયના પણ પ્રતિકરૂૂપ તહેવાર છે એમ કવાય તો અને નવરાત્રી ના ઉત્સવ મનાવીને પોતાના ભૂલો સમ સુધારવાની તક પણ મળે છે એમ જેમ કે કોઈ આપડે એમ બધા એક સાથે જો રમતા હોઈએ છેએ બરોબર તો ગરબા રમતાથી હું કેમ દોસ્તી ભાઈ જે આપે કઈ લડા જેવીી હોય તો બધું દૂર થઈ જાય આપડે બધા મસ્ત મળીને રમેી છે એકબીજા સાથે તો આપડી દોસ્તી થાય છે પરિચિત થ છે એકબીજાથી એમ એટલે નવરા્રી સૌથી બેસ્ટ કહેવાય ઘણું મજું આવે છે એમ તમારું
નવરાત્રી ને પછી શું શ દશે રાત જયારે આપડે નવરાત્ર નવ દિવસ પૂરા કરીને દસમાં દિવસે એ ર રાવણ નું દહન કરતા હોઈએ છે તો એક એક એ ના ખરાબ જે વિચારો છે એના ઉપર સારા અને વિજય માનવામાં આવે છે એ દિવસે છે રાવણ નું રામ મે જે રામ ભગવાને જે પેલું દહન કર્યું હતું તે બુરા ન ઉપ સચ્ચાઈ ની જીત એમ કેતા હોય છે લોકો તો ત્યારે પણ અમે લોકો થી આ બધું બહુ જોવા જઈએ છીએ રાવણ ધવન નો જે દસમા દિવસે જે પ્રગ્રામ થાય ને દશેરા ના દિવસે એ બી અમે બો જોવા જતા બો એન્જોય કરી છે રાવણ ધવનનો પ્રોગ્રામ જોને અને તે દિવસે શું છે અમે ગાંઠિયા છેલેબી ખાઈએ છીએ અને મીઠાઈઓ નહીત નવી અલગ અલગ મીઠાઈઓ હોય ને એ ખાતા હોઈએ છીએ તો એનાથી શું આમ ખાવાની બહ મજા આવે તે જ દિવસે જે મીઠાઈ હોય ને એ બધી અલગ અલગ મીઠાઈ તે જ દિવસે વધારે મળે આડા દિવસ કરતા જે પણ રેગ્યુલર નથી મળતી હોતી પણ તે દિવસે દસ દિવસે શું છે સ્પેશિયલ એ લોકો જે મીઠાઈ ના જે હોય ને એ લોક કો બારે સ્પેશિયલ નાખીને બેઠા હોય વેચવા માટે અલગ અલગ જાતની મીઠાઈઓ
બરને નવરાત્રીમાં ગરબા બી ઘણા પ્રકાર ના આવે છે બરોબર નવરા ત્રીમાં બી ગરબા ઘણા પ્રકાર આવે છે તે ગરબા કેવા અ અમુક એવું હોય કે ગરબા દો
આપડે જે અત્યારે બધા તહેવારો વિશે વાત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર
ઓકે ઓકે ઓકે ચાલો તમારો બી ખૂબ ખૂબ આભાર
થેન્ક યુ
ઓકે